હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, અવાજ આવે છે ક્લિયર?
હા, ક્લિયર આવે છે.
ઓકે હા. બહુ ખાસા ટાઈમે વાત થઈને આપડે? શું ચાલે બાજુ ઠીક, મજામાં છો?
બસ બધું મજામાં. તમે મજામાં?
ઘર હા એકદમ મજામાં.
હા.
ઘરે શું કરે બધાં ઘરે મજામાં?
ઘરે બધા જ મજામાં. તમારે
કેવું ચાલે છે? બસ ઘરે હા એકદમ સરસ છે. અમારે ઘરે બધું ચાલે છે.
કેવું તમારું ભણવાનું ને એ બધું કેવું ચાલે છે?
ભણવાનું બી સરસ ચાલે છે હમણાં જસ્ટ એક્ઝામ પતી છે અમારી. બો સરસ સારું પર્ફોર્મન્સ રહ્યું છે. પરીક્ષામાં. તમારે કેવું રહ્યું છે?
બસ સરસ. સારું પફોર્મન્સ બધું હતું. બસ હમણાં હું સ્ટડી પૂરું કરીશ.
સરસ. શું પ્લાનિંગ છે આગળ તમારે સ્ટડી પૂરી કરી ને?
આગળ નું તો હવે હું જોબનું વિચારું છું. હવે આગળ હમણા ભણવાનું થોડું ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરીશ, એટલે થોડું હમણા ભણવાનું સ્ટોપ છે, એવું છે.
ખુબ સરસ. એવી જ તૈયારી એવી જ ઈચ્છા છે.
હમ્મ.
બાળપણમાં બહુ મજા કરી ને આપણે સાથે હતા તો.
હા સાચી વાત છે. બહુ મજા કરી.
બાળપણની યાદો તો કંઈક અલગ જ વાત કેવાય, એટલે તો મને થયું કે લાય એક કોલ કરું, વાત કરીએ, બોવ દિવસ થયા.
હા, ના એ તો મેં લાગ્યું કે બોવ ખાસા ટાઈમ પછી ફોન કર્યો છે. તમે આવતા તા ને મારા ઘરે મને યાદ છે ને.
આવતો તો ને તમારા ઘરે એટલે અત્યાર ભી આવવાનું થાય, પણ કેવું છે આ ભણવાનું ને જોડે પાર્ટ ટાઈમ જોબ્સ ને એ બધું ચાલ્યા કર એટલે ટાઈમ સરખો મળે નહીં.
હમ્મ. બાળપણ એટલે બાળપણ બોવ મજા કરી.
હા બોવ જ મજા કરી હો.
તમે નાના હશો તાર તમારા ભી ઘણા બધા નામ પાડ્યા હશે નઇ બધાએ?
હા, હા, બોઉ બધા નામ પડ્યા છે એ બધા ઘણા બધા. આપડુ સા તમારું ભી એવું કઈક નામો પાડ્યા તા અમે તમે અમારા પાડ્યા તા. યાદ નથી અત્યારે એવું. ખાસો ટાઈમ થયો એટલે થોડા ઘણા, પણ આપણે રમતા તા સાથે
હા.
માર ઘરે તા હજુ પણ બધા એ નામથી બોલાવે. હા હા.
ઓ. સરસ સરસ એટલે હમણાં નો આવવા જવાનું થતું નથી ને તમારે ત્યાં એટલે બધું ચાલે છે બાકી એક વખત આ આવું છે. આવતા વીક સુધી કઈક ટ્રાય કરવું હય તો તમારી સાથે થોડી મુલાકાત કરીએ આરામથી વાતચીત કરીએ બેસીને.
ચોક્કસ ચોક્કસ આવજો. ઘણો ટાઈમ થયો છે થોડી બાળપણની યાદો તાજા કરીશું.
હા બહુ જ ઘણો જ સમય થઈ ગયો છે. બાળપણની યાદો તાજા કરીએ ઘરે ભી બધાને ફેમિલી તમા મમ્મી પપ્પાને મળી લો તો થોડું સારું લાગે અમને બી કે જોડે આપણે રે જોડે જોડે આપણેે રેતા તા એટલે કે આજુબાજુ આપણું ભાઈ એકજ વારમાં ચોલ ટાઇપ આપડે રેતા તા યાદ હોય તો.
સાચે.
પછી અમારે નીકળી ગયા બીજે પપ્પાના ટ્રાન્સફરને બધું જોબ ના લીધે એટલે હવે નીકળ્યા આવે એટલે બહુ થયું ખાસા બધાને જોઈતો હતો હું કે ફ્રેન્ડસ બધા જૂના મળે ના મળે પણ આ તો એકદમ શું થયું કે મારે જે ખબર પેલા હું ડાયરી રાખતો તો. ડાયરી થ્રુ મને આવી રીતે બધા કોન્ટેકને બધું નામ લેવું એટલે પછી મે તપાસ કરી. પછી તમારું નામ જોયું મે પછી ઇન્સ્ટાગ્રામ માંથીને બધું આપણને મળ્યું એટલે વાત થઈ. જો મને થયું પેલા એક વાર કરીએ.
હા મેં પણ આવ બધું હતી હું જયારે નાની હતી ને સ્કૂલમાં તો એટલા બધાના લીધા તા. પણ અત્યારે ડાયરી પણ મળતી બધા નંબર પણ નથી મળતા બધું ઉઘું થઈ ગયું. સમય બધ તલે મોટા થયા એમ બધું.
હા હા, સમય સમયે કેવું થાય છે કે સમય બદલાય છે આપણે જવાબદારી આવે છે, બધું જોવાનું થાય છે એટલે બધું એમ કે આ ભણવાનું તો આપણે ચાલે છે. સ્ટડી સાથે આવું પ્રાઇમરી સ્ટડી આપણે સાથે કરી પણ આ પછી હાયર સેકન્ડરીને પછી આપણે કોલેજ સ્ટાર્ટ થાય એટલે પછી કેવું જુદા જુદા નવા ફ્રેન્ડસ બને અને આગળ જતા આપણને થાય કે ના જુના ભઈ યાદ આવે છે પણ જયારે ખબર પડે જયારે યાદ આવતા હોયને ત્યારે કોન્ટેક કે કયાય ટચમાં હોતા નથી આપણને.
સાચી વાત, હા. મને તો નાનપણમાં બહુ જ બધાયે લાડથી ઉછેરી ને બહુ જ બધાયે જે કહું એ બધું લઈ આપે, બધું જ હાજર થઈ જાય. નાનપણથી બધા જ એટલું બધું રાખે.
હા હા કેમ નહીં મને ખબર છે ને આપણે વાત કરતા હતા મને ખબર છે તમે કેટલા લાભ પ્રેમથી ઉછરેલા છો આપડે જોડે રેવાનું હોય એટલે આપણને ખબર હોય. તમે કેવી જીત થાય કે કઈ બી રીતે આપણને મને એટલું ખ્યાલ છે કે આપણે જોડે જયારે વાત આપે ટચમાં હતા ને નાના ત્યારે એમના બાળપણમાં ત્યારે મન ખબર છે તમારે કેટલી રીતે કેવી રીતે બધું એ થાય એમ તમારે કોઈ ના ના પાડે તમને કે શું લાવું હોય કે કઈ બી
હા.
એ તો પણ બાળપણ તો બાળપણ છે આપણે ગમે નાના હોય ને ઘરના બી કઈ બી હોય આપણે જોઈએ છે તો જીત કરીને બી લઈ શકીએ છીએ ખબર છે. આ જોઈએ છે તો જોઈએ છે.
મને તો હું આ મેળામાં જાઉં ને નાની હોવુ તો બહુ જીદ કરું એમ કે આ જોઈએ છે એટલે આ જોઈએ છે એમ અને લઈ આપવું જ પડેને તો હું ત્યાં ત્યાં બેસી રહું.
હા એ પણ એ સિચ્યુએશન બી બહુ જ એ હોય છેને આપણા ટાઈમે કે નાના હોય ત્યારે પછી અત્યારે એ સિચ્યુએશન પાર કર્યા પછી આપણને જયારે મોટા થઈએ ને ત્યારે આપણને રિયલાઇઝ થાય છે કે આપણે એ ટાઈમે કદાચ ખોટું કર્યું હોય પણ પછી અ એવું લાગે કે આપણે બાળપણ તો બાળપણ જ હતું.
હું પણ અત્યારે નાના છોકરાઓ જે બીજા હોય ને એ લોકોની આમ જીદ ને એવું બધું જોઉં ને તો મને એમ એવું થાય કે આ કેમ આવી જીદ કરે છે કેમ આટલી બધી જીદ કરે છે એમ પણ પછી મને મારું બાળપણ યાદ આવે કે હું પણ એવી જ જીદ કરતી હતી.
હા હા એટલે પછી આ આપણને જીતી જાય કે આપણને એવું લાગે આપડે મોટા થઈએ ને ત્યારે એ આપણને નાના છો રાઓ જોઈને એવું લાગે કે આ બહુ જીદ કરે છે પણ જયારે આપણે એ સમયમાં હતા આપણે નાના હતા ત્યારે આપણને ખબર છે આપણે કેવી જીદ કરતા હતા શું કરતા હતા ત્યારે આપણા મમ્મી પપ્પાને એવું થતું હશે કે આ શું એને કર્યું છે શું જીદ કરે છે આટલી ખ ખરાબ જીદ હોય પ કડાતી હોય જીદ.
ત્યારે આટલા મોટા થઈ ગયાને આટલી બધી સિચવેશન આઈ જાય છે આટલું બધું કામ હોય છે બધાનું માન સન્માન રાખવાનું હોય છે બધાનું જ વસ્તુ સાચવવાનું હોય છે પણ જયારે નાના હતા ને ત્યારે કશું જ નહી બસ આપણે ખુશ રહીએ આપણે રમીએ બસ બધા જ આપણને સાચવી લે એમ તો આમ યાદ આવે એમ કે આપડે એક ટાઈમ નાના જ રહી ગયો હોત તો કેટલું સારું રેત
હા એ તો દરેક વ્યક્તિ અત્યારના જે છે ને એ દરેક વ્યક્તિની એવી જ ઈચ્છા હોય છે કે આપણે નાના જ રહયા હોત ને બાળપણમાં તો જ સારું હતું તમને કદાચ ખ્યાલ હોય તો ખબર આપડે સાથે જે આપડી ગલીમાં પેલું સતોડિયુ રમતાં તા. આપણે ખાસા સાત જણા ભેગા થાય પણ એ બધા કોન્ટેક્ટ તો અત્યારે છે નઈ પણ તમારું છે એટલે વાત થઈ હલો.
હા.
અવાજ આવે? હા નહીં તમે વાત કરતા હતાં. આપણે સતોડિયુ રમતા હતા આ ગલી આપડે પે થોડી ખુલ્લી મોટી ગલી હતી ને
અન બહુ જીદ કર આપણે બગીચામાં જઈએ એને જોઈ આપણે બેસવા દે બહુ જીદ કરીએ છોર યાદ છે તમને?
યાદ તો છે પણ આવું એક્ઝેક્ટ યાદ પણ એટલું ખબર છે કે છોકરી હા આવી રીતે જીત કરીતીી હતી એટલે એ કેવું હતું કે એ નાની એટલે એને એવું લાગતું કે હું છું આમ બધા કરતા સારી એટલે એવી રીતે
એક બીજી છોકરી હતી ને આજે મારા ભાઈ ના ક્લાસ માં હતી મતલબ હું ને મારો ભાઈ બનેવું ના ના તો આવીવે રીતે મારા ભાઈના ક્લાસની છોકરી એના ક્લાસની બે છોકરીઓ તો એમાં એ બે છોકરીઓની મમ્મી અને મારી મમ્મી બેસ્ટ ફ્રેન્ડ એમ તો એક જે છોકરી હતી ને એ તો અત્યારે અહી નથી એ તો એરોસ્ટેસ બની ગઈ છે પણ એવીીતેમ તો એવી આવે ને તો આમ બહ જિદદી છોકરી એ બી એટલા લાડમાં ઉછરેલી આમ અને મારો ભાઈ મારથી ચાર વરસ મોટો તો હું બો ના તો પછી આમ એવું કેહેવાય કે એ છોકરી અહીિયાં આવે ને તો મારા ઘરે ઈચકો બાંધેલો હોય તો પછી એવું કે કે આમ ના એજ ીચકા ખાય એમ ના મારા ભાઈને ઇચકો ખાવા દે ના મને ઈચ કો ખાવા દે એમ. કોઈ મે જીચકો ના ખાવા દે અને વ્યજ જીત કરી એ જ હિચકો ખાય.
હા એવું થાય છે અને પાછ
હ
હા એ ઘણી વાર એવું થાય, અને પાછું આપડ ઘરેથી કહીએ ને, તો આપણને ઘરે એવું કે તમે રોજ નહી ખાતા જું રમો છો એક વાર આવે છે તો રમવા દો ને.
હા.
તમને વાત કરીને સારું લાગ્યું. મારે થોડુંક કાપ છે પછી આપણેે વાત કરીશું, સમય મળે તમારે ઘરે બાજુ આવીશ.
ચોક્કસ ચોક્કસ આવીજું.
હા, એટલે શું કે આપણે કોન્ટેક રહીએ વાત રે તો થઈ શકે.
આવજો આપણા ઘરે જમવાનું બનાવીશું. જમીશું. હ
સાર છેાર ઓ
આપડા બીજા જૂના બધા ફ્રેન્ડસ છે ને જે નાનપણના. એમને પણ આપણેે બોલાવીશું, એ બધાને ભેગા કરીને આપ બધા ભેગા થઈશું.
હા બધાનો તપાસ કરીશું કોન્ટેક્ટ કરીને કે આવશ્ય કે નહી.
હા.
ચાલો.
સારું-સારું, જય શ્રી કૃષ્ણ, બાય.